હા કેમ છો.
સારું છે તમેં કેમ છો.
હમ્મ મને પણ હારું છે. સુતી હતી કે તમારો ફો તમે અને તમારો ફોન ક્યારેય જુદા નથી પડતા. હવે તો હવે આ નવું શું જોઈ રહ્યા છે તમે તમે કઈ નવી નવી સાઈબર
થ્રીલર સિરીઝ આવી છે કે શું.
જોતો ખાલી આ વિઝ્યુઅલ હા હોલીવુડ નો એક ફેમસ ડિરેક્ટર આવી સાયન્સ ફિક તન મોઇલુ તિલક છે. આનું જે સીનો સિનેમેટોગ્રાફી વીએફસ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને માઇન્ડ બ્લો બ્લોઈંગ છે મનોરંજનની દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે યાર હું આ મુવી પહેલા જ દિવસે આઈ મેકસ સ્ક્રીન પર જોવા જોવાનો છું થિયેટરનો જે સાઉન્ડ અને મોટા પડદા હોયને એની એક્સપ્રિયન્સ મજા કઈ અલગ હોય છે જ્યાં કેટલા બધા અજાણ્યા લોક સાથે આપણે બેસીને મૂવી જોઈશું.
હા મોટા પડદા પર જોવાની તો મજા જ કઈ અલગ છે આજકાલ ઓ ઓ ટી ટી પ્લેટફોર્મ્સ ના લીધે થિયેટરમાં જવાનું બહુ ઓછું થઈ ગયું છે નેટફ્લિક્સ પ્રાાઈમ કે હોટસ્ટાર પર ઘર બેઠા જ બ ધુ જ મળી જાય છે તો પછી થિયેટર ના ધક્કા ખાવા ખાવાના અને આટલી મોઘી ટિકટો લેવાની શું જરૂર છે
તારો પોઈન્ટ સાચો છે કે ઓ ટી ટી આપણને કમ્ફર્ટ આપ્યો છે તું વિચાર કર દરેક ફિલ્મ ઓ ટી ટી માટે નથી હોતી જેમ કે કોઈ ભવ્ય હિસ્ટોરિકલ મુવી હોય મોટું એક્શન ડ્રામા હોય કે સાયન્સ ફિક્શન હોય એ સ્માર્ટ ફોનની નાની સ્ક્રીન કે ઘરના ટી વી પર એવો ઇમ્પેક્ટ નથી છોડી શકતી થિયેટર એટલે માત્ર મૂવી જોવું એવું નથી એ આખું એક અસમ અ એ એ આખો એક સામાજિક અનુભવ છે, જે મિત્રો સાથે જવું પોપકોન ખાવા હજારા અજાણ્યા લોકો સાથે બેસીને એક જ સીન પર તાળીઓ પાડવી, કે ડર ડરના સિન સાથે બુ બુમ પાડવી, એજ સામૂહિક ઉર્જા છે ને એ તને તારે બેડરૂમમાં એકલા બેસી ને ક્યારેય નહી મળે, તું ટ્રાય કરી જોજે
હા એ વાત તો ખરી ભીડમાં બેસીને હસવા કે રડવાનો અનુભવ અલગ જ અલગ જ હોય છે, પણ તેને તને તમને નથી લાગતું કે આજકાલ ફિલ્મોમાં માત્ર સ્પેશિયલ ઇફેક્ટ્સ અને એક શ્ષણ જ વધી ગયા છે, જયારે વાર્તા નબળી થતી જાય છે. પહેલા કેવો કન્ટેન્ટ ડ્રીવન ફિલ્મો હવે બહુ ઓછી બને છે, હા ને!
હા તારી વાત સાથે હું પચાસ ટકા ગમત છું, બોલીવુડ કે હોલીવુડ ઘણી વાર મોટા ભયના ચક્કરમાં વાર્તા ખોવાઈ જાય છે, પણ જો નો શ્રેષ્ઠ ઉપયોગ હોય ને તો ત્યાં જ ખરું મનોરંજન છુપાયેલું છે. આજે પ્રાદેશિક સિનેમા જેમ કે સાઉથ ફિલ્મો, મલયાલમ, થ્રીલર્સ કે આપણું ગુજરાતી સિનેમામાં પણ અદભુત કન્ટેન્ટ બનાવી રહ્યું છે. તું ઉદાહરણ તરીકે લે શકે લાલા મુવી આવુ, અત્યારે ગુજરાતનુ એ કેટલું છાઈ ગયું, એ અત્યારે કે ઓલ ઓવર કન્ટ્રી ની અંદર, એ પોતાની લેંગ્વેજ અંદર પણ બની રહ્યું છે. અત્યારે વાર્તા કરો પાસે આઝાદી છે. પ્રેશરો શું છે એટલે ડિરેક્ટર રિયલ અને સબ્જેક્ટ પર પણ ખુલીને કામ કરી શકે છે આપણને સ્કેમ પાતાળ ઇન્ટરને લેવલ પર સ્કવીડ ગેમ જેવી જોરદાર સિરીઝ જોવા મળી છે, એ આ બદ આ બદલાવના કારણે જ છે ને. સાચું કે ખોટું?
હા અરે વાહ તમે તો આખું એનાલિસિસ કરીને બેઠા છો. પણ મનોરંજનના નામે સોશિયલ મીડિયા ઉપર વીસ સેકન્ડના રીલ્સ અને શોર્ટસનો ક્રેઝ પણ વધ વધ્યો છે, એના વિશે શું કેવું છે. તમારે એનાથી આપણું અટેન્શન એટલે કે ધ્યાન આપવાની ક્ષમતા ઓછી પછી થઈ રહ્યો છે એવું તમને નથી લાગતું,
આ તે બહુ મોટો અને સાચો મુદ્દો થયો છે રીલ્સ અને શોર્ટ્સ એ મનોરંજન નથી એ પ્રકર ડિજિટલ એડિકશન લાય તું આ બધું જોવુંય ને તો તારા પાસે યુ છેલ્લું પર તો શો જોઈ શકે બરાબર પછી ઇન્સ્ટાગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ પર તું રીલ જોઈ શકે તારા પાસે સ્નેપ છે તું રીલ જોઈ શકે છે એ તારા ખાલી માઇન્ડ ફ્રેશ કરવા માટે છે, એ ખાલી શોર્ટ શોટૅ સ્ટોરી ત્રીસ સેકન્ડ કે એક મિનિટ સુધી જોઈ શકે બરાબર છે લોકો કલાકો સુધી સ્ક્રોલ કરતા રહે અને અંતે એમને કઈ યાદ પણ નથી રેતું કે એમને શું જોયું એનાથી મગજ થકી જાય છે, સાચું મનોરંજન છે જે તમને કોઈ વાર્તા સાથે જોડે, તમને હસાવે રડાવે અથવા વિચારતા કરી મૂકે. કોઈ સારી બે કલાકની ફિલ્મ કે કોઈ વેબ સિરીઝ જોઈ એ આખો હા તો આર્ટ ફોર્મ છે, હું તો રીલ્સ પાછા ટાઈમ વેસ્ટ કરતા કરતા દર વિકન્ડ પર કોઈ ક્લાસિક કે ઓસ્કાર જોવાનું વધારે પસંદ કરું છું હું હંમેશા રીલ્સ જોઉં ને ખાલી અડધો કે એક કલાક ના અંદર રીલ્સ જો એના અંદર થી જે મને સારો કોઈ મુવી નો પાર્ટ ગમો એ મુૂવીને શોધું છું ને એ મુવી ડાઉનલોડ કરીને જોઉ છું, તે જોવાની જ કઈ મજા અલગ છે. અને આ રીલ્સનોો ઉપયોગ એના અંદર પણ બહુ ઉપયોગ થાય છે એ રીલ્સ ખાલી આપ શોર્ટ વિડીયો જાય ત્રીસ સેકન્ડ કે એક મિનિટ સુધી ના આપણે જોઈ શકે છે એના અંદર
વાહ ફિલ્મ પ્રત્યનો તમારો આ પેશન જોઈને બહુ ગમ્યું તમે તો ભવિષ્યના મૂવી થિયટ ડિરેક્ટર કે
હ
ક્રિએટર કે ક્રેડિટ પણ બની શકે છે તેમ છે
અરે એમ નહીિ સાયબર સિક્યુરિટી સાથે મુવી મેકિંગ પણ મારું સપનું જ છે જે ટેકનોલોજી અનેિ કોમ્બિનેશન કરીને કઈક નવું કરીશું ભવિષ્યમાં ચાલ અત્યારે આ બધી વાત સાઈટ પરક તને મેં એક વાત ક અત્યારે જયારે આપણા પાસે ટેકનોલોજીની હતી બે હજાર ઓગણીસ સત્તર અઢાર કે ઓગણીસ અંદર બહુ બધી મુવી હતી તે આખું વએફસ મુવી હતી તે આખું વ્યુપે ત્યારે આપણા પાસે અ પણ નનીક હલો તે સમય આપણા પાસે એય પણ નહ હતું
એ વાત તો સાચી છે કે તે ટાઈમ પર એઆઈ નત
પણ તે છતાં તે છતાં ડિરેક્ટર લોકો એના કરી ટ બનાવ્યું અને આજે મવી બવ બહુ ઈઝી છે પણ તે ટાઈમેીએફએક્સ મુવી બનાવેલ એટલે તું વિચ કેવું આપણું જે ફિલ્મ સિટી છે તે કેટલું વગાડી જઈ છે ફિલ્મિરેક્ટરી વાળું તારું શું કેવાય
હા એ તો વાત બરાબર છે પણ તમે જોવ છો કે અત્યારની મવીમાં અત્યારે જે એક મવી આવેલી જે તમે આગળ કહ્યું કે લાલુ એ મવી એમ થોડી હતી અને થોડી એમ વિદ્યાર્થીઓ પ્રત્યેની જે મતલબ એ લોકો ના માટેની અમુક સારી સારી છે બાકી એમ એટલું મુવીઓમાં પણ રહ્યું નથી અત્યારે હાલના સમયમાં જે ચાલી રહ્યો છે એ પ્રમાણે જોઈએ ને તો પહેલાના સમય સમયમાં જે મુૂવીઓ હતી ને એને કઈ વાત જ અલગ હતી પેલાના જે સમયના જે ગીતો હતા અને એ જે બધું હતું ને એ કઈક જોવાની અલગ જ મદાર હતી પરંતુ અત્યારે એમાં અત્યારે એ બધી મુવીઓમાં જોવા નથી મળતું પણ અમુક સ્ટુડન્ટ લોકો માટે પણ ઘણી બધી મુવીઓ બવામાં આવી છે અને જેનો ઉપયોગ કરીને સ્ટુડન્ટ લોકોને ઘણી બધી એવું મોટિવેશન પણ પ્રાપ્ત થાય છે જેમાંની અમુક મુૂવીઓ અ જેમ કે એક તો ટવેલ્થ ફેલ છે પછી આ એક સાઉથની મુવી છે મેડમ ગીતા રાની પછી એવી ઘણી બધી મુવીઓ છે કે જે સ્ટુડન્ટ લોકો માટે ખૂબ જ જરૂરી પણ છે અને તેમાંની એક સૌથી અ અ પેલી જે મૂવી છે ફની મુૂવી એક તો છે છોરે તો મૂવી ની કઈ વાત જ અલગ છે તે મુવી માં કેવું હોય છે કે આખી હોસ્ટેલ લાઈફ પર બનાવેલી હોય છે કે તેમાં એ લોકો લઝ હોય છે પછી તેઓ એ ટમમાં પછી તેઓ લુઝર ન ટેન્ક હટાવવા માટે લોકો કેટલી બધી સ્પોર્ટ્સ ની ને એ બધું રમત રમે છે તો તેમાં જોવાની અને જાણવાની મતલબ જોવાની ખુબ જ મજા આવે છે અને તેમાં શ ડોનાલ્ડ લોકોને ઘણું બધું શીખવા મળે છે તો આવી અમુક જે મુવીઓ છે ને તેવી જ રીતે વાત કરીએ તો ટ્વેલ્થ મુવી તો પેલો જે મળ મનોજ શર્મા હોય છે તે આઈએએસ કે આઈપીએસ બને છે તો તેને કેટલું બધું સ્ટ્રગલ કરીને પછી તેની પર લાસ્ટ જે અટેમ્પ હતો તે એમાં એને કલિયર કરેલો એ ઘણું બધું એવ અમુક મુૂવીઓ છે જે આપણા માટે વિદ્યાર્થીઓ માટે ઘણી ઉપયોગી છે પરંતુ તેની સાથે અમુક એવી મુવીઓ પણ છે કે જે જોવાથી મતલબ વિદ્યાર્થીઓ ન મગજ જ ખરાબ થાય છે તમે શું કશો
હલો
એ રિલેટે લાઈફમાં સમજાય પણ આ મવી પણ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ને કે માઇન્ હ નેનાંદરી ક અમુકલ શું છેથી પણ સારું શીખ
હા એ વાત તો સાચી છે કે અમુક મુવીઓ એવી હોય છે કે જેમાં ખરાબ થી પણ સારું શીખી શકે છે તમારો અવાજ કટ થઈ રહ્યો છે
કસો સ્ટોરી છે સ્ટોરી તેના અંદર થી પણ કેટલું બધું
હ
સમજ તમે કઈ ફર્સ્ટ તમારું કઈ